આ મજામાં અવાજ આવે છે.
આવે છે બોલો બોલો.
હા તો આપણો ટોપિક છે. આપણે આજે પર્વતો વિશે વાત. કરીશું જે જુદા જુદા પર્વતો છે. અને ડુંગરો જે છે પર્વતમાળાઓ જે છે. એના વિશે આપણે વાત કરીશું તો પર્વતોમાં છે ને. અ અલગ અલગ પ્રકારના પર્વતો જોવા મળે છે જેમાં. ગેડ પર્વત હોય છે. પછી ખંડ પર્વત હોય છે પછી જ્વાળામુખી પર્વત હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના પર્વતો જોવા મળે છે. એમાં આપણે. તો પ્રથમ આપણે જે ગેડ પર્વત વિશે વાત કરીએ. તો ગેડ પર્વત કોને કહેવાય તો કે જે. બે અલગ અલગ ડેટો હોય છે. એના બળના કારણે અને એના અથડાવાના કારણે જે. અ કાપ હોય છે એ કાપ ના લીધે. ઓછી ટેકરા બની જાય છે. અને આખી પર્વતમાળા રચાઈ જાય છે તેને ગેડ પર્વતમાળા. કહી શકાય છે. અને આ ગેડ પર્વતમાળાનું જો સારામાં સારું ઉદાહરણ હોય. તો હુવા દઈ છે. તે એક ગેડ પર્વતમાળા છે પછી. આપણે વાત કરીએ ખંડ પર્વતમાળા. ખંડ પર્વતમાળા અને બીજી હતી એ હતી આો કેનો. એટલે આપણે જ્વાળામુખી પર્વતમાળા તો આપણે પેલા ખંડ પર્વતમાળા ની વાત કરીએ. તો ખંડ પર્વતમાળા કઈ રીતે રચાય છે તો કે એમાં પણ. એની પાછળ પણ સ્પેસિફિક સાયન્સ છે. કારણ કે જેખંડ પર્વત માળા છે. તે અથવા તો જો કોઈ વચ્ચાનો ભાગ હોય અને બે સાઈડ ના ભાગ. જમીન માં નીચે ધસી જાય છે અને એક વચ્ચે. ભાગ માત્ર બાર ર છે તો તે ઉચ્ચણમાં આવી જાય છે. અને તેને આપણે અ ખંડ પર્વત તરીકે ઓળખીએ છીએ. અથવા તો કોઈ વચ્ચેનો ભાગ છે એ નીચે બેસી જાય છે અને બંને સાઈડ ના. ઉછા રહે છે તો બે પર્વત. રચાય છે તેને પણ આપણે ખંડ પર્વતમાળા. કહી શકીએ છીએ તો આ રીતે. ખંડ પર્વત માર જાય છે. અને ખંડ પર્વતા ના ઉદહરણ જોવા હોય તો આપણે જે. અ વિદ્યાચળ પર્વતમાળા જે છે અને સાતપુડા પર્વતમાળા જે છે. જે. આ ખંડ પર્વતમાળાના એક સારામાં સારા. ઉદાહરણ છે પછી આપણે વાત કરીએ તો. જ્વાળાામુખી પર્વતમાળા વિશે આપણે વાત કરીએ. તો જે જ્વાળામુખી પર્વતમાળા જે છે એ જમીનમાં. થી જે અ. જ્વાળા હોય છે લાવા હોય છે એના પ્રેશર ના કારણે. જમીન માંથી જોરથી લાવા બહાર નીકળે છે અને. જ્યાંથી લાવા બહાર નીકળે છે અને આજુબાજુમાં ધૂળ અને પથ્થરો ન. એક. અ શું કેવાય કે ઢગલો થઈ જાય છે એના કારણે ઓછો. પર્વત જેવું રચાય છે અને એના. જો ઉદાહરણમાં વાત કરીએ તો. જે આપડે ગુજરાત માં આવેલું જે ગિરનાર પર્વત છે. તે એનું ઉદાહરણ છે તો તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે પર્વતમાળા વિશે તો પર્વતમાળામાં અત્યારે વિશ્વ નો કહી શકાય કે વિશ્વનો સૌથી ઊંચામાં ઊં ચો પર્વત છે આપડે માઉડ એવરેસ્ટ કહી શકાય અને બીજી ભારત ની વાત કરીે તો ભારતમાં ઉચામાં પર્વત આપણે જે કેટું પર્વત કરીને છે તો એ ને આપણે દર્શાવી શકાય છે તો આપણે વાત કરીએ કે પવિત્ર જે ધામો છે આપણે ચાર ધામની યાત્રા કરીએ છીએ તો એ આપડ જમ્મુ કાશ્મીર ખાતે આવેલો જે હિમાલયની જે પર્વતમાળા છે તો હિમાલયની પર્વતમાળા વિશે થડી જાણકારી મેળ તો વાત કરી કે ઉત્તર ભારતમાં જે જમ્મુ કાશ્મીર ખાતે આપડે જે હિમાચલ પ્રદેશ છે. તો ત્યાં આપણેે આ ભારતની સૌથી ઊંચી અને સૌથી એક મહત્વપૂર્ણ પર્વતમાળા કહી શકાય કેમ કે વિશ્વનું સૌથી છું જે શિખર છે એવરેસ્ટ કહેવામાં આવે છે કે જે નેપાળમાં અત્યારે છે જારે ભારતનું સૌથી ઓછું જે શિખર છે અત્યારે આપ એને કેટું અથવા તો જનજંગા તરીકે પણ અત્યારે એને ઓળખીએ છીએ અને વાત કરીએ કે આપડે ભારત દેશની અંદર જે ગંગા છે યમુના છે બ્રહ્મપુદત્ર છે તો જેવી નદીઓ છે તે હિમાલયમાં થી અત્યારે નીકળે છેજ બીજા પર્વત ની વાત કરીએ તો બીજા પર્વત એક બીજો પર્વત છે કારાણ રમ જે પર્વત શ્રેણી આવેલી છે તો એ પણ ભારતના ઉત્તર ભાગમાં આપણે લદ્દાખ જે વિસ્તાર આવે છે તો એમાં અત્યારે સ્થિત થયેલો છે અને વાત કરીએ કે વિશ્વનું જે બીજું સૌથી જે ઊંચું શિખર છે તો એ આપડે. જેટું પર્વતમાળા અને આપણે જે તે દર્શાવી શકાય અને અહીં જે કેટુ પર્વત વાળા છે તો ત્યાં બે નદીઓ જે બુલેટ કરવામાં આવ્યો છે તો એમાં કહી શકાય કે સિંહચીર અને હેમનદી બે નદીઓ છે તે ગેટુ પર્વતમાળ પાસે થી પસાર થતા. હોય છે અને આપણા ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં પણ હ જે અરવલ્લી જે પર્વતમાળા છે તો એ અરવલ્લી પર્વતમાળા છે તે વિશ્વની સૌથી પ્રાચીન અ પર્વતમાળાનો એક ભાગ છે એ એટલે એ પણ એક પ્રકારની અ કહી શકાય કે ગિયાળ પર્વતમાળા છે અને ગુજરાત ના મિત્રો જે અરવલ્લી જે પર્વત છે ગુજરાત માંથી રાજસ્થાન માંથી હરિયાણા માંથી અને દિલ્હી જેવા જે શહેરો છે તો એમાંથી પસાર થતી હોય છે અને રાજસ્થાન નું જે સૌ થી જે ઊંચું શિખર છે એની વાત કરીએ તો ઊંચું શિખર આવેલું છે ગુરુ શિખર જેને આપણે ભાવ માઉન્ટ આબુ તરીકે ઓળખીએ છીએ અને બીજા એક પર્વત ની વાત કરી કે જે ખૂબજ લોકપ્રિય છે વિદ્યાચલ પર્વત પણ વિદ્યા પર્વતમાળા છે એ આપડું ભારત આવેલું છે તો ભારતના મહારાષ્ટ્રની બોર્ડર ઉપર મધ્ય ભાગમાં આવેલું છે અને જે ઉત્તર દક્ષિણ ભારતની વચ્ચે એક કુદરતી સીમા છે કે જેના વચ્ચે એ વિદ્યાર્થીઓ પર્વત માળા અત્યારે આવેલી છે બીજી હની વાત કરી એ. હ ભારત ની અંદર એક બીજી પર્વતમાળા ખુબ જ લોકપ્રિય થઈ ગઈ છે કે જે સાત કોડા પર્વત મારા છે. જે સાતપુરા પર્વતમાળા આવેલી છે તે વિદ્યાંચળ પર્વતમાળા ની આપડે જે છે એની દક્ષિણ બાજુ કહી શકાય કેમ કે અહી હ જે સાતપુરા જે પર્વતપળા છે એમાં સૌથી એનું જે છું જે શિખર આવેલું છે ધૂપગઢ કરીને આવેલું છે તો એ પણ એક પ્રકારે સારી વસ્તુ કઇ શકાય અને આ જે વિદ્યાંચળ જે પર્વતમાળા છે તો એની નીચે જે એક પર્વતમાળ આવેલી છે કે જે પશ્ચિમના હાથ ઉપર દર્શાવી શકાય છે સહિયાદ્રી પર્વતમાળા છે એ પણ એક ગુજરાત ની નજીક ની કહી શકાય જે મહારાષ્ટ્રમાં ગોવામાં આવે છે કર્ણાટક કેરળ છે તમિલનાડુ વગેરે વિસ્તારોમાં ફેલાય છે ને એને યુનેસ્કોમાં આપણે વિશ્વ ધરોહર સ્થળ તરીકે પણ એને દર્શવામાં આવેલ છે હ મિત્રો ભારે વરસાદના કારણે ખુબ જ તો કેરળમાં આહલાદક વાતાવરણ સર્જાતું હોય છે તો તમારું શું કેવું છે એના વિશે
હા બરોબર છે જો આપણે એક હિમાલય તો પર્વતમાંળા છે એની વાત કરીએ તો જ્યાં હિમાલય પર્વતમાળા છે તે ગેડ પ્રકારની પર્વત માળાઓ છે તે. બે પટો જે ગોંડવા પટ જે ગોંડવા પ્લેટ માંથી જે લીડ ગ્રીક પલેટ ચૂટી પડી હતી તે પ્લેટ અને યુશન પ્લેટ ટકરાથી બનેલી છે જે હિમાલય પર્વત અને હાલમાં હિમાલય પર્વત માળા અસ્થિર પર્વત માળામાં આવે છે કારણ કે હજી સુધી તે તેની જે હાઈટ છે એ સ્થિર નથી હજી તે અ વધતી જાય છે જેમ જેમ વર્ષો જતા જાય છે એમ એ માટેની જે ઊંચાઈ છે એ વધતી જાય છે ધીમે ધીમે તો આ રીતે હિમાલય જે છે એક સ્થિર પર્વતમાળા આ તરીકે આપણે કહી શકીએ અને હિમાલય જે છે એ આખા ઉત્તર ભારતમાં આખી બોર્ડર એ ચાઈનાની આખી બોર્ડર છે આખી બોર્ડર બનાવી લઈ છે હિમાલય અને હિમાલય ભારતમાં વરસાદ લાવવા માટે પણ ખૂબ ઉપયોગી છે અને હિમાલયના કારણે ભારતમાં સારો એવો વરસાદ જોવા મળે છે અને જે અ ઉત્તર સાઈડ ના જે અ બરફીલા પવનો છે તેનાથી પણ હિમાલય જે છે એ ઢાળ સ્વરૂપે ઇન્ડિયાનું રક્ષણ કરે છે તો આ રીતે જે આ હિમાલય પર્વતમાળા જે આખી શ્રેણી જે છે એ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને બીજી વાત કરીએ હિમાલય વિશે કે હિમાલય એડવાન્ટેજીસ શું છે ઇન્ડિયા માટે તો એમાં ખાસ કરીને હિમાલયમાંથી ઘણી બધી એવી દવાઓ અને ફળો પ્રાપ્ત થાય છે જે આ મોંઘી મોંઘી દવાઓ બનાવવામાં ઉપયોગી છે એવી જડીબુટ્ટી મું હિમાલયમાંથી પ્રાપ્ત થાય છે અને ત્યાંના સ્થાનિક લોકો રોજગારી મળે છે કે ત્યાંથી તે લોકો તે બધું કલેક્ટ કરી અને માર્કેટમાં વેચી શકે છે તો આ રીતે એક ત્યાંના જે સ્થાનિક લોકો હોય છે અને હિમાલય ના પર્વતમાળા ના લીધે અ રોજગારી પૂરી પાડી શકાય છે અને હીમાલય જે પર્વતમાળાઓ જે છે એ ક ફરવાલાાયક જગ્યા પણ છે. ત્યાં આપણે અ શું કેવાય ટ્રેકિંગ માટે પણ અમુક અમુક. ચેસ હોય છે. ત્યાં જઈ શકીએ છીએ અને આપણે આનંદ માણી શકીએ છીએ. તો. આ રીતે જે આ પર્વતો હોય છે તે વરસાદ લાવવામાં પણ એક. અગત્યનો ભાગ ભજવતા હોય છે તો આ રીતે પર્વતો જે છે એ આપણા માટે અ ખૂબ મહ ત્વ પૂર્ણ હોય છે. એમાં પણ ખાસ કરીને હિમાલય આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. તો આપનો ટોપિક અહીંયા પૂરો થાય છે આપણે બીજા ટોપિક પર મળીશું.
ચાલો મળીએ.